હઓ.
કે
હ તારે લાગી જાય છે
શું
તારે તરત કોલ લાગી જાય
હમ્મ હમ્મ અરે મારમાં પેલા દેખાડું ની એટલે કોલ નુ ની થાય એમ કે પાછું કોલ
મેરે મે હિ વાંધા હૈ
સબમિટ કરતી જા ને બરાબર એ
લાસ્ટ વાળો તો ઝીરો સેકન્ડ માં ગયો.
હા એ તો કટ થઈ ગયો એટલે મીટ કો એટલે હવે તો આના વિશે વાત નઈ કરવાની બીજી કઈ વાત કરીએ
હા.
હમ્મ મે બી શું વાત કરીએ
આરું આ પાછરી દેને ઉડી જાય આખું જાય હેલો.
હા હા એ છે. બોલ કઈ સવાલ મવાલ કઈ પૂછ એમજ રેન્ડમ
કઈ ભી તું મન પૂછ કઈ ભી મેથસમા
મે મેસ હુ પૂછુ ત મનેવું બરું યાર મને કઈ યાદ નહ મળે એટલું બધો લક મારો છૂટી ગયું મેસ લાઈક મને પોસબિલિટી વાળ દાખલામાં ગમતા
એ તો એ તો સાવ ઈઝી હોય, તો બધાને ગમ
હા એટલે ઈઝી હત એટલે ગમજ હતુ
બે માંથી ત્રણ નની પોસિબિલિટી તો ટુ બાય થ્રી કરવાનું એવું બધું તો
એ એક સવાલ પૂછો જો તાર પર ત્રણ દરવાજા છે હ
ત્રણ દરવાજા છે.
ઓકે તેમાં બે દરવાજામાં બકરી છેને, એક દરરોજામાં કો તો એ બી સીડી દરવાજા છે બરાબર ન તો તું તને મે ડોર પિક કરવા કેમ તુ એ ડોરપિક કરશે ચ એમજ એ ડોર પિક કરે હલો
હા હા
હા તો હવે તું એ એ ડોર પિક કર્યો છે બરોબર તો હવે મેં બિફોર એટ રિવિલ કરવા પેલા મે ડોર નંબર સી ને ઓપન કર કે આમાં જો ને તેમાં નોકરી નીકળશે ને મેં તને પાછા ઓપ્શન આપ્યું કે તોડોર ચૂઝ કરશે તો એ હાથે જ રહેશે કે પછી બી ચૂઝ કરશે
એ સાથે જ રહીશ
કેમ જસ્ટ સ્મોલ એક્સપ્લેન કરની
બસ એમ જ
હા જ જો તો આમાં શું છે ખબર કે આમાં કેવી રીત ના થાયને ખબર જોુ નારે કે પહેલા તો હલોવ
હા શું
હા જોુ ત્રણ દરવાજા છે ને તો બધામા કાર નીકળવાની પોસિબિલિટી કેટલી છે, તેત્રીસ
અરે ત્રણ દરવાજા છે.
હા તો ઉભરે ન એટલે પેલા ચૂઝ કર્યું ત્યારે પોસિબિલિટી કેટલી ઊટી તેત્રીસ પોઈન્ટ તે્રી હા એટલે તેત્રીસ પોઈન્ટ તેંત્રીસ તેંત્રીસ તો એ પોસિબલિટી બરાબર તેમાંથી મે તુ ઓલરેડી એક ચૂસ ન્ડ કોઈ બી એમાં પેલું નથી, બરાબર પછી મેં ડોર સી ઓપન કર્યો રાઈટ તો ત્યારે શું થયુ.
હા પછી પોસિબિલિટી પચાસ પચાસ થઈ ગઈ.
નહી ના નહી થાય પજસ પજસ તારી જે ડોરની પીક કરી છે ને તે ત્યાં ત્રીજ રતે ને જે ડોર નંબર બી છેને. એ સિક્ન પોઈન્ટ સ્ સેવન રીતે થઈ જશે પોસિબિલિટી એની ડબલ પોસિબિલિટી જશે ને ડોર પી બી છે ને તેમજ કારા છે. લાઈક આ બહુ ભારત છે, સિસ્ટમ મેથની મેં રિસેન્ટલી એટલે બ આખો એક મેં ડિટેલ વિડીયો જોયલુ આના પર કેવી રીતના થાય મને ભી નઈ ખબર હે મતલબ તુ એકદમ હા મતલબ એ એ ટાઈપનુ છે એમ
હા તમને પણ નઈ ખબર હોય.
ના પણ એવું જ થાય હે કેમ, કેમ ઓલરેડી તારા પર તેત્રીસ પોઈન્ટ લાઈક વન હવે એક ટાઇમ માટે તારો ચાન્સ હતો એમ. તેમાંથી એક ડોર રિવિલ કર્યું તેની પોસિબિલિટી હવે એ હવે ડોર નહી ગણવાનું. તેની જે તેત્રીસ પોઈન્ટ પોસિબલ હતી ને. તે ડોર નંબર બી પર ચાઇલ્ડ કે ઓલરેડી તું એ તો ચુઝ કરેલો જ છે, એટલે તેમાં નહી યાદ થશે એમ એટલે જે ડોર નંબર બી છે ને. એવો મોસ્ટ લાઈકલી એમાં જ કાર હશે એમ, નાલું એકચુલી છે ને મે જે વિડીયો જોયેલો ને તેમાં પેલા મને જ ચૂઝ કરવા ગયા.
અરે એ લોકો વિડીયો વાળા તો યુટ્યુબ વાળા ચોદુ બનાવે. ખોટું બોલતા હોય.
ગયા દિવસે જરાકનાલ કેન્સલ થયુ તો.
આલુ.
યાર હુ કર્યા કરે તુ?
ના હું નહી બોલી.
હે?
એની બૈરી.
અરે તું આરું આરું પેજા કરે જ રાખ હું કઈ કલર છે કે ઘરમાં?
અરે મારો ભાઈ જતો રહે.
જો એટલે એચુઅલી પોસિબિલિટી વધી જાય એટલે થોડુંક સેન્સ તો બને મતલબ. ના એકચુલી થાય હૈ તું, જો યાર.
સોરી યાર.
તારા બધાનું કામ કરતા પણ યાર બોલતુ રેવું એમ. પથારી કરતા હતાં કે શુ?
હા.
ઓકે.
આરું નું ગણિત બહુ સારું છે માર ભાઈ નું.
એને પૂછ તો ખરી તો.
આરુ. એ એને પ્રોબેબિલિટી ના આવે તમારે સંભાવના આવે ગણિતમાં? એને એવું ના આવે તમારે ગણિતમાં શું આવે? શું કેવાનું ગણિત મા ત્રિકોણ એમ છ એને હજી નાના છોકરા જેવું આવો પણ એનું લાઈક કેલ્ક્યુલેશન બહુ સારું.
ઓકે ચલે યારને મેં પૂછવા યાર સવાલ એને આપને ફોન.
આારું તને એક સવાલ પૂછાય. તારે જો તારી પરીક્ષા જો મારી ઈજ્જત જતી રહેશે તો ખોટો જવાબ દઈશ ને તો બરોબર. હાચો જવાબ દે દઈશ, તો એક ચોકલેટ આપી દઈશ મારા દફતર. ઉભો સીધો ઉભો રે બોલ બોલ સવાલ બોલ?
હલોઆરવ સાંભળતો છે ને?
હા.
જો આરોગમાં બરાબર ત્રણ છે દરવાજા.
અરે આવું આરોને નઈ આવડે એને ગણિત હા મતલબ કેલ્ક્યુલેશન વાળું આવશે તેમ કે કઈ કઈ આટલા માંથી આટલા કાટ તાજુ આટલું હો તો આટલું એવું બધું એને આવડશે.
હા ઓકે ઓકે ચાલ પહેલો સવાલ દસ પ્લસ દસ કેટલો થાય?
સારું દસ પ્લસ દસ વીસ.
ઓકે પછી વીસ માં વીસ માંથી સાત માઇનસ કરે તો?
વીસ માંથી સાત માઇનસ કરીએ તો વીસ તેર.
અરે પેલ આ એને લાઈક બઉુ એક્સાઈટ થ જાય કે શું એટલે લાઈક અટકી જેવો ઘ.
એ તો એને એવું છે. તું આગળ બોલ ને સવાલ એક સવાલ ખોટો પડી જાય ને તો મારી ચોકલેટ બચી જાય
હ એક મેજિક ટ્રિક કરો હ કે આરામ ને એક નંબર વિચારી લે કોઈ પણ.
આરું એક નંબર વિચાર કોઈ પણ કોઈ કેવાનું નઈિ વિચાર લીધો આવું બધું આરો યુટ્યુબ ની શોર્ટસમાં જો. તો હોય શું કોઈ બી એક નંબર વિચાર વિચાર્યો.
તેમાં એને પાંચ એડ કરવાે.
એમાં પાંચ એડ કર ઉમેડે તો એને આવડ.
હા ખબર છે કે એને હા તો જજવાજ.
ખબર હ હા આવતો અમાર ચોથા પાચમા જોડમાં આવતું તું. લ.
ત બચી ગ હોય મેસ ગ.
પ. સંખ્યા લેવાની એમાં પાંચ પાંચ ઉમેરવા અને પપ્પ. પાઈ એને બે વાડીે ગુડ મોર્નિંગ આવું જતું ને.
હા એજ મતલબ એમમાં મતલબ. શું કે તમે કે મતલબ એક નંબર. ચાલ કે એમાં કોઈ બી નંબર એડ કરવા કે પછી એમાં ઓરિજિનલ નંબર છે ને તે માઇનસ કર લખે. પછી જે કેલ્ક્યુલેશન થ ને જે. નંબર ઉમેરવાકી દેલો ને તેનાથી મતલબ થતો એમ. છેલ્ટલે પછી મેને આન્સર એવ કરતો આ આન્સર આવ્યો છે એમ.
હા એટલે આવું બધું એ યુટ્યુબમાં ટ્રક જો. તો જ હોય આવું હત હોય એમ ખબર જ હોય.
બીજું તો એ નથી. હમ તને કર તને નઈ ખબર છે તું પિકચણ માં પડી જ. એમ તો તું જાણી જાદ.
ના મને મને આું એવું કરેલું એ.
હા હા તો તો કઈ નહી.
અમને ખબર છે અમે લોકોઈ ડફોળ નહીિ.
હા એ તો છે એ. એટલે યારુલી પેલી પોસબિલિટી વાર બઉુ ભારે છે તો એકચુલી મે ટ્રાય કરે વિડીયો જોઈ બુ મ પ્લેન કરે છે.
હા એ તો મારે જોવું પડશે હજી હું પ્રો. સભી રીતી માં પહોંચી નઈ મેચમાં.
હમ હા એ મતલબ એલું બ બહ એટલ. ક્રેઝ છે એકદમ એલું છે નેમ્. યુઝ કરે ને તેમાં પણ યુઝ કરે આ ટેકનિક કે ત્રણ વાયર હોય ને. તેમાંથી તને ખબર છે કે ઓકે લાલ બ્લુ ને ગ્રીન. રાઈટ.
અરે હા સમજી સમજી પણ એવું. તો હોય ને કે આપડે જે ચૂઝ કર એ સાચું એ પોસિબિલિટી.
હા એટલે નની. પણ આ એ બહ ક્રેઝી સામજવું છે ને દર વખતે તારું સાાચું જ પડે એમ એ રીતનું. ટઇપ છે આ સિસ્ટમ બહ ભારે છે. મેં વર્ષ ટાયલ ખબર હો વર્ષેટાયલ ચેનલ છે.
વર્ષી તારી કે પછી વીસ સોસ વીસ સોસનું આઈ થિક ખબરની મને આમ નોટ સ્યોર શાનો વિડીયો છે પણ એકચુઅલી વર્ક કરે હે તુ લિટરલી એક એક ટ્રાય કરી જોઈએ તુએ પેલા તને ને એ વિડીયોમાં ચૂઝ કરવા રેન્ડમલી ચૂઝ કરજે ને એમ તુ એટલે બો ભારે સિસ્ટમ છે મતલબ કેવી રીતના થાય આય ડોન્ટનો.
અરે વિડીયો વાળા બી ખોટું બોલતા હોય ને.
ની ની બની શકે ની ખોટું બોલેે તુ એટલે તને હમજ પડી જશે. તુ જોશે ને એટલે તને ખબર પડી જાય લોજીકલી એક્પલેન એ મતલબ તને ખબર પડી જશે એમ.
હું આરું જ લઈને જોઈશ આરું થોડો હોશિયાર.
આરુંને લઈને બેસજે. હમ.
આારુંની ઇંગ્લિશ પણ સાવ કમજોર.
હ મારી મારી. ઉભરેની મા મામાનો છોકરો છે ને તેનું છે ને ઇંગ્લિશમાં મારા કરતાં બી વધારે આવેલા હે દસ મા હમણાં એને એક્ઝામ આપ્યા છે. એના સેવન્ટી સવિક્સ કેટલા ઇંગ્લશમાં આવે વિચાર પડી ગયો મા આવી ન મારા તો આવેલા જ ની એટલા.
મારા બી ઇંગ્લિશમાં તો સારા હતા.
મારા તો બો ઓછા મારા હમણાં મને કદાચ ટ્વેલ્થમાં સેવન્ટી થ્રી બાજુ સેવન્ટી પ્લસ એટલું ખબર છે પણ બો હારાની. એમાં મને છે ને ઇંગ્લશ પેલું બો કટાળ ટેન્સ વારુ રઈને બઉ કંટાળો આવેે.
ગ્રામર.
હમ. ગ્રામર વસ્તુ જ બો રિયલ લાઈફમાં કોઈ દિવસ પાહુ એને યુઝ બીની કરે કોઈ જોઈ બીની કોઈ પૂછે તેવું કામ ખાલી ચોપડીમાં જેટલું ખાલી.
આપી દઈશ હવે ચોકલેટ કેમ આવું કરે.
શું?
અરેે.
અવાજ બો ડીમ આવે તારો.
હલો.